હલો હલો ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો?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
બસ ભાઈ મજામાં
તો તો ભાઈ તમને ખબર જ હશે કે. આપડા અહિયાં હમણાં જે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. તો તેના વિશેે તમને થોડીક વાતો કરવાની હતી કે આપણા ચોમાસામાં જે આપણા પાણી ગમે તા તમને ખબર જ છે ભરાઈ જાય છે. તેનું મુખ્ય કારણ છે કે પ્રદુષણ જે આપણે લોકો આ આપણા આજુબાજુના લોકો જાગૃત નથી અને જે કચરો હોય છે. તે કચરા પેટીમાં નથી નાખતા અને ગમે ત્યાં ફેંકી દે છે તો આના કારણે પ્રદુષણ ફેલાય છે. અને જે ગટરો અને એ બધું જે નાળાઓ હોય છે તો તેમાં આજે કરો છે તે પેલું થઈ જાય છે ફિટ થઈ જાય છે અને ગટરો પછી એ ઉભરાય આવે છે. તો આપણે તો મેં જ કેમ કે પ્રદુષણ ઓછું કરવું જોઈએ કારણ કે જો આપણે કચરો કરીશુ તો તેના કારણે આપ ઘણી બધી બીમારી ઉદ્ભવ થાય છે અને આ બધા જે આ ડ્રેનેજ લાઈનને બધું ઉભરાય છે. તેના કારણે પછી લીલ જામે અને લીલ માંથી તમને ખબર જ છે ઘણા બધા જંતુઓનો ઉદભવ થાય છે. અને પછી. મચ્છરોનો ઉદભવ થાય છે જે ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારીઓ એનાથી ઉત્પન્ન થાય છે. તો આપડણે તો મેં એટલું જ કેહું કે કચરો એવું આમ. ઓછો ફેલાવો જોઈએ બાકી તમારું શું કેવું છે.
હા સાચી વાત છે તમે બી જે કીધું છે આ બધી આ. તમે જે બી રીઝન આપ્યા છે સાચી વાત છે ને. આ જે પ્રદુષણ છે તેનું ટોપ જે રીઝન હોય તે મે તો. અમારો કેવાનો એવું છે કે જે ગાડીનો ધુમાડો છે. જે ગાડીને ધુમારા થી પોલુ. પ્રદૂષણ થાય છે તે જેમ કે. અ પ્રદુષણ વધારે તો સ્મોક જે નીકળે છે તે અ. કાર છે બસ છે ટ્રક છે આપે જે આપડે રોજ રોજ કરવાનું કઈ કોલેજ. જાય કે જોબ પર જાય ગાડી લઈ જાય તેનાથી. પોલ્યુશન બહુ થાય છે તો માર એવું કેવું છે. કેવું છે કે જેટલું આપડણે ઓછું યુઝ કરવું ગાડીનેનું. એટલું ઓછું પોલ્યુશન થાય તમારે શું કેવું આ જેનેધનછી તેના ઉપર.
હા ભાઈ તમારી વાત સાચી છે તે આપણે ગાડીઓનો ઉપયોગ કરીએ છે વાહનો નગ. ઉપયોગ કરીએ છીએ તેના કારણે વધુું પ્રદુષણ થાય છે કારણ કે. અ કેટલીક બધી ગાડીઓ ફરે છે. તો તેના કારણે ઘણા બધા પ્રકાર ન ધુમાડો ઉત્પન્ન થાય છે. ઘુમાંડાને કારણે કેટલુંક પોલ્યુશન થાય છે અને વાતાવરણમાં એ સારું ના કહેવાય. તમે કીધું તેમ કે આપણે ગાડીઓ ઓછો ઉપયોગ કરવો જોઈએ કારણ કે. જેમ કે આપડે કશું જવું હોય. તો આપણે બસ છે ટ્રેન છે આ વગેરે માધ્યમથી. જવું જોઈએ જેથી કરીને શહેરોમાં કે ગામના વિસ્તારમાં. ગાડીઓ ઓછી ફરે અને પ્રદુષણ ઓછું થાય. તો આ ભુલી જે સરકારે આપને સુવિધા આપી છે બસની અને ટ્રેનની. તો તેનો આપણ ઉપયોગ કરવો જ જોઈએ અને બને ત્યાં સુધી નજીકમાં કામ હોય તો આપણે. સ્ટાટા જવું જોઈએ જેથી કરીને આપણે શરીરમાં પણ વોકની. પ્રક્રિયા થઈ જાય બાકી તમારું શું કેવું છે બીજું પ્રોડુશન વિશે.
સાચી વાત એ તમે કીધી છે કે જેટલું ઓછું યુઝ કરો ને જેટલું નજીક. કો જેટલું ચાલતા જવ ને આપણે જેમ કે વાત કરી છે ગાડીઓની. ને આજકાલના ટાઈમમાં. બધી બિલ્ડિંગો બને છે બધી કંપનીઓ બને છે જે જે બધી. ફેક્ટરી હોય તે બધું અ ગમે તેવા કેમિકલ છે. એ લોકો ના ગેસ છે એ લોકોનું બધું ખરાબ ખરાબ પાણી કે ખરાબ કચરો. તે ગમે તેમ હવામાં જાય ને પાણીમાં જાય. એનાથી બી આપણને ઇફેક્ટ પડે જેનાથી આપણને અલગ અલગ બીમારી થાય. કોઈકને સ્કીિનની બીમારી થાય કોઈને. અ કોઈને કેન્સર થઈ જાય. પણ અલગ અલગ બીમારી છે તમારે એવું જે કેવું છે જે ફેક્ટરી. ના ઓનરો છો કે ફેક્ટરી છે એ લોકો જે બી. અ લોકોકનો જે બી કચરો કે લોકોનો જે બી ગેસ છે તે એવી જગ્યાએ. અ પેલું નિકળો કે. એનાથી આમ આમ પબ્લિકને. ઇફેક્ટ નહી થાય તો તમારું શું કેવું છે આ જે કંપની બધું કેમ. કલ ને બધું ગેસ છોડે છે તે સારા જગ્યાએ છોડવ જોઈએ ટ.
હા ભાઈ તમારે એકદમ સાચે છે જે કંપનીઓ હોય ફેક્ટરી હોય તે બધા પોતાનો. ગંદુ ધુવાડો અને ગંદુ પાણી એ હવામાં જ છોડી દે છે જેથી કરીને. પડુસ નું પ્રમાણ ખુબ વધી જાય છે અને આપણા માટે સારું નથી કારણ કે ઓસનવાયુ. આપણે કહીએ છીએ તો તેમાં કાણું પડી રહ્યું છે. તો આપણે આ વસ્તુને ધ્યાનમાં લેવો જોઈએ અને ફેક્ટરીઓ તો તમે કીધું તેમ કે આજે આપણે. ખાનગી વિસ્તાર છે. જેમ કે જંગલો છે તે આમ મતલબ દૂર વિસ્તારમાં રાખવો જોઈએ. જેથી કરીને જે આમ જનતા કે પબ્લિક છે તે લોકો પર અસર ઓછી પડે અને ફેક્ટરીમાં કામ કરતા વ્યક્તિઓ એ પણ માસ્ક પેરીને જ કામ કરવું જોઈએ. અને બને ત્યાં સુધી ફેક્ટરીઓ ઓછી સ્થાપવી જોઈએ જેથી કરીને પ્રદૂષણ ઓછું થાય, અને સરકારે પણ નિર્ણય લેવા જ જોઈએ. કે જે આ ગમેતા પાણી ને એવું છોડી દે છે. અ જેમ કે નદી તળાવ છે એમાં જ મોટે ભાગ કંપનીઓ પોતાનું ગંદુ પાણી છોડે છે, તો કેટલાક ગામડા વિસ્તારોમાં તો નદીનું જ પાણી પી છે. તો આ બધી સમસ્યા પછી બો વધારે વધારે પટતી મોટી કેહેવાય. તો આના પર સરકારે કરમ એવો નિર્ણય લેવો જોઈએ. એના દંડ એવો ફટકારવો જોઈએ જેથી કરીને. કંપનીઓ પોતા પર આમ પોતાનો નિકાલ કરે. અને તમને ખબર જ હશે, કે પ્રદુષણ માટે તો લોકો હમણાં કેવું કે સિગરેટ પી છે, પછી તમાકુ ખાય છે. તો આ બધી વસ્તુ ના ખાવું જોઈએ કારણ કે સિગરેટ પીવાથી આપણને નુકસાન તો થશે જ. પણ એમાંથી જે નિકળતો ગંદો ધુમાડો છે એ પ્રદુષણ માં ફેલાશે. અને વાતાવરણમાં ભળીને તે સામને વાલા વ્યક્તિને પણ આમ નુકસાન કરશે. અને જે તમાકુ ખાઈને આપડે ગમે ત ત્યાંને થુંકી દઈએ છીએ. તેના કારણે પણ ગંદકી થાય છે અને વાતાવરણમાં ભળને એક પણ એક પ્રકારનું પ્રદુષણ જ કહેવાય છે. તો આ બધી વસ્તુને જન્મ લેવી જોઈએ, કારણ કે કેટલાક બધા નાના નાના બાળકો પણ આ બધું સિગરેટ ન એવું સેવન કરે છે તમારું શું કેવું છે આના વિષય
સાચી વાત આજકાલના જે નાના બાળકો છે આ બધું વ્યસનમાં વ્યશનો બવ કર છે ગકજ આ સિગરેટ છે. જેમ જેનાથી, ધુમાડો થાય તેનાથી તે ધુમાડો એરમાં જાય જે માણસો જે સિગરેટ નું વ્યસન નિભી કરતા હોય. એ લોકોને બી આજકાલ કેન્સર થાય છે કેમકે જે હવા છે જેમાં જે હવા છે તેમાં જે સિગરીનો ધુમાડો જતો રહે્યો છે અનેટ તમે વાત કરી જંગલની, આજકાલના આજકાલના લોકો જંગલને જંગલને પણ કાપી નાખે છે જંગલનું જે ઝાડો છે, તેને કાપી નાખી છે બધી ફેક્ટરીને બિલ્ડિંગો બનાવવા. જંગલના ઝાડો જ કાપી નાખશો તો ઓક્સિજન કાથી અ રિલીઝ થશે દમ રિલીઝ થશે, ને જ જંગલો કાપી નાખી છે ને કારની ને સ્કૂ ટર ની માત્રા વધી છે તમને બી ખબર હશે આજકાલના બાળકો કોઈ પણ ગાડી વગર ર જ નહી શકતા, તો મારે એવું કેવું કે જેમ થાય તેમ જંગલને જંગલના ઝાડોને ઓછા કપો ને. આ સમજ જો મોટર સાઇકલ ની કારને ઓછી યુઝ કરું જેનાથી ઓક્સિજન વધારે રહી. ને પોલ્યુશન ઓછું થાય.
હા ભાઈ સાચી વાત છે. તમે કીધું તેમમ કે ઘણા બધા ફેક્ટરીઓના કારણે આ બધા વૃક્ષો કાપવામાં આવે છે. તો એ ફેક્ટરી એ એટલા જ વૃક્ષો પાછા વાવા જોઈએ જેથી કરીને ફેક ટ્રીનો જે ધુમાડો છે. એ વૃક્ષમાં તમને તો ખબર જ છે કે વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે, તો ડુમથી આમ પેલું શું કેવાય એને સારો એવો બની જાય અને લોકોએ પોતાના સ્વાસ્થ્ય માટે સા અ પાણીને પણ ઓકાળીને એવું જ પીવું જોઈએ કારણ કે પ્રદુષણ ખુબ પેલું છે અને જયારે આપણે કશે પણ બહાર નીકળીએ, તો આપણા શરીરની સુરક્ષા માટે જે આપણાને ઈનર છે, કેપ છે. પછી ફેસ માસ્ક છે કે એ બધું લગાડવું જોઈએ અને રૂમાલ ને એવું મોડા પર બાંધી ને જવું જોઈએ. અને હેલ્મેટ તો પહેરવું જ જોઈએ કારણ કે પ્રદુષણ આપણાને પ્રદુષણ થી બ બચવા માટે આ બધા જે ઉપાયો છે નોર્મલ. તેના કારણે આપણે આપણું સ્વાસ્થ્યને સારું રાખી શકીશું. બાકી તમે કશે બહાર નીકળો તો આવું કઈ પહેરો છો.
હા પહેરવા જ પડે આજકાલના સમયમાં જે એવી ચાલી રહ્યું છે જેમ કે અ બાર જાય તો શ્વાસ લેવાનું તકલીફ પડે છે કેમ કે અ ઓક્સિજન કરતા પ પોલ્યુશન જે બી ખરાબ એર છે તે બહુ છે. કેમકે ગાડીઓની માત્રા વધારે થઇ ગઈ છે. એનાથી બચવું હોય તો મારૂ એવું કેવું કે માસ્ક પહેરો. જેમ થાય તેમ વધારે ઘરમાં રેહો જો કામ હોય તો જ વધારે બહાર નીકળો. એનાથી આપણા આપણા શરીરને જ સારું પડે અને આપણે અ સેફ રીએ તમાર શું કેવું કે પોતાને બચાવવા માટે બીજું કઈ શું કરી શકીએ આપડે.
હા ભાઈ આજ બધા ઉપાયો છે અને હંમેશા આપણે આપણા નાના બાળકોએ છે તે લોકોને પણ આપણે ઘરમાં જ રાખવા જોઈએ. ગમે તે કારણોસર એમ જ બહાર ન રખડવો દેવું જોઈએ કારણ કે પેલા તો બધું સારું હતું. પણ હમણે તો એટલું બધું પોલ્યુશન વધી ગયું છે કે બાળકો તરત જ બીમાર પડી જાય છે. અને તમને ખબર જ છે કે કચરો હોય છે જે ગમે ત્યાં ફેંકેલો હોય છે તેના કારણે જ વધારે પ્રકારે ગંદી ગંદકી થાય છે. અને પ્રદુષણ થાય છે તો હમણા તો સરકાર કેટલીક આમ કેટલીક જગા પર કચરા પેટીઓ પણ મૂકી જ છે કે સૂકો કચરો અલગ કચરા પેટીમાં નાખો અને જે ભીનો કચરો હોય છે તેના અલગ કચરા પેટીમાં નાખો. તો આ બધી વસ્તુનો અમુક વ્યક્તિઓ ઉપયોગ તો કરે છે. પણ કેટલા બધા વ્યક્તિઓ એવા છે કે જે આ બધું અ કચરા પેટીનો ઉપયોગ નથી કરતા. અને જરાક પોતાની આડસાઈ ના લીધે ગમે ત્યાં કચ કચરો ફેંકી દે છે તો મેં તો કેટલાક વ્યક્તિઓને કીધું પણ છે કે આપડે આવુ ન કરવું જોઈએ. કારણ કે આપણે જ પ્રદુષણ કરશું તો આપણા માટે જે વસ્તુ ખરાબ છે. પણ લોકો સુધરતા નથી અને આ બધું પ્રદુષણ છે તે કરતા જ રહે છે. અને કેટલાક લોકો તો આમ ફરવા જેવી જગા ઉપર જાય છે જેમ કે નદીઓ છે, પહાડી વિસ્તાર છે. તો ત્યાં જાય છે તો ત્યાં પણ કચરા પેટી હોય જ છે પણ તો પણ લોકો કચરો કચરા પેટીમા નથી નાખતા અને ગમે ત્યાં ફેંકી દે છે જેથી કરીને. ત્યાં જે રહેતા પશુ પક્ષીઓ છે તો તે લોકો માટે પણ પ્રદુષણ ફેલાય છે. અને જે લોકો ના સ્વાસ્થ્યને તો અસર થાય જ છે સાથે-સાથે આપણા જે સ્વાસ્થ્ય છે. તેને પણ અસર થાય છે અને કેટલાક લોકો એવા હોય છે કે જે વગર ફોકટે આમ ગાડીઓનો ઉપયોગ કરે છે જેમ કે છોકરીઓને જોવા માટે આમને તેમ. તેમ ગાડી લઈને ફરતા હોય છે તો આ બધું વસ્તુ ન કરવું જોઈએ. કારણ કે એ લોકો એક પ્રકારનું પ્રદુષણ જ કરતા છે ગાડી લઈને ફરે તો કેટલોક ધુમાડો એવું થાય છે અને પોતાની ગાડીની સર્વિસ કરાવતો રહેવું જોઈએ. કારણ કે જો સર્વિસ ન કરાવીએ તો તે ગાડી પછી ગંડો એવો ધુમાડો બહાર કાઢે છે. તો કઈ નહી ભાઈ આપણે આગળ પણ આવી રીતના મળશું અને જે પ્રદૂષણ વિશે જે વાતચીત છે તે આપણે રૂબડું મળીને કરી રશું.
સારું ભાઈ સારું